તો હેલો. હલો. અવાજ આવે છે? હલો
હલો.
હા, જય શ્રી કૃષ્ણ કેમ છો?
નમસ્તે, હું મજામાં છું તું કેમ છો?
હું પણ મજામાં છું, આજે મને તમારી સાથે ટીવી જોયું. અને પુસ્તકો વાંચ્યું, આ વિષય પર વાત કરવાની છે.
હમ વાહ! ખૂબ સરસ વિષય છે. આજકાલ ઘરના લોકો ટીવી જોવા પસંદ કરે છે, અને ઘણા લોકો પુસ્તકો વાંચ્યું વધારે પસંદ કરે છે.
હા. મને પણ જાણવાની ઈચ્છા છે, કે આ બંને માંથી કઈ વસ્તુ વધારે ઉપયોગી છે, પુસ્તકો કે ટીવી?
બંનેની પોતાજી મજા અને મહત્વ છે. ટીવી જો મનોરંજન અને માહિતી માટે ઉપયોગી છે. જ્યારે પુસ્તકો વાંચવું જ્ઞાન અને વિચારશક્તિ માટે ખૂબ ઉપયોગી છે.
બિલકુલ, તમે એકદમ સાચું કહ્યું. મને તો ક્યારેક ટીવી જોવું ખૂબ ગમે છે. અને સમાચાર સિરિયલ ફિલ્મ આ પછી કુકરી શો અને રિયલિટી શો ઘણું બધું જોવા મળે છે. અને આ જોઈને આપણું જ્ઞાન પણ વધે છે.
હા, ટીવીનો એક મોટા ફાયદા એ છે, કે ઓછા સમ સમયોમાં ઘણી માહિતી અને મનોરંજન મળી જાય, આખ સાચે ચરિત્ર હો, તે સમજવું પણ સરળ બને છે.
બિલકુલ બાળકો માટે પણ, શૈક્ષણિક કાર્યક્રમ હોય છે ને?
હા જરૂર, ઘણા શૈક્ષણિક ચ ચેનલ ડોક્યુમેન્ટ્રી પ્રાણીઓ વશે કાર્યક્રમ વિજ્ઞાન અને ઇતિહાસ ના કાર્યક્રમ બાળકો માટે ખૂબ ઉપયોગી હોય છે.
બિલકુલ, પણ ટીવી ના ગેરફાયદા પણ હોય છે ને. બાળકો જયારે વધારે ટીવી જોઈ તો કેટલો ગેરફાયદા થાય છે.
હા હા, વધારે ટીવી જોવાથી સમયો નો બગાડ થાય છે. આંખો પર અસર પડે છે, અને અભ્યાસ અથવા કામમાંથી ધ્યાન હટે છે.
બિલકુલ સાચું કહો છો. ક્યારેક પણ એક કાર્યક્રમ જોવા બેઠા હોય અને પછી બીજો પછી ત્રીજો આમ કરીને કાર્યક્રમ જોવાનું ચાલુ જ રહે છે.
હમ. પુસ્તકો વાંચનાથી જ્ઞાન વધે છે, ભાષા સુધારાય છે વિચાર શક્તિ મજબૂત બને છે, અને કલ્પના શક્તિ પણ વધે છે.
બિલકુલ સાચું કહો છો તમે પુસ્તકો વાંચવાથી આપણા જ્ઞાનનું વધારો થાય છે. પુસ્તક વાંચતા વખતે માણસ વિચાર કરે છે કે સમજે છે અને કલ્પના પણ કરે છે.
હા એકદમ પુસ્તક કેવલ માહિતી તથી આપ તું. માન સત્ય શાંતિ એકાગ્રતા અને, અંદરથી સમૃદ્ધિ પણ આપે છે.
બિલકુલ તમે પુસ્તકો વાંચો છો? કયા પ્રકારની પુસ્તકો વાંચવી જોઈએ?
હા. વાર્તા પુસ્તકો જીવન ચરિત્ર વિજ્ઞાન ઇતિહાસ ધાર્મિક પુસ્તકો પ્રેરણાદાયી પુસ્તકો કવિતા આપણી રુચિ પ્રમાણે ઘરું વાચી શકાય.
બિલકુલ વિદ્યાર્થીઓ માટે પુસ્તકો વાંચ ખૂબ જ મહત્વનું છે અને ખૂબ ઉપયોગી પણ છે. છે તેમના જ્ઞાનના વધારા માટે ખુબ જ ઉપયોગી છે
અ હા જરૂર વાચન તિથી શબ્દ ભંડાર વધે છે લેખન સુધારાય છે એકાગ્રતા આવે છે અને પરીક્ષા માટે પણ મદદ મળે છે.
એ તો બિલકુલ તમે સાચું કહ્યું કે પણ આજકાલ જોઓને બાળકો અને મોટા બધા જ મોબાઈલ અને ટીવી ના કારણે પુસ્તકો વાંચવાનું ઓછું થઈ ગયું છે. એમની આદતમાં આ હવે ઓછું થઈ ગયું છે.
ખાસ ગેરફાયદા તો નથી આજ પણ જો ખુબ ટિ ટાઈમ બેઠકમાં વંચાય ઓછા પ્રકાશમાં વંચાય અથવા લંબો સમય લગાતાર વાંચે તો આખું થકી શકે.
એટલે સંતુલન જરૂરી છે આપણેે વાંચવું અને ટીવી જોવું. બંનેમાં આપણને સંતુલન જાળવવો બહુ જ જરૂરી છે.
ટીવી પણ મર્યાદામાં જોવો અને પુસ્તકો માટે રોજ થોડે સમય રખો એ સૌ સૌથી સારું
બિલકુલ એ સૌથી સારું કહેવાય મને લાગે છે કે ટીવી ત્વરિત મનોરંજન આપે છે પણ પુસ્તકો અંદરથી વિકાસ કરે છે. એનું જ્ઞાન વધારા સમય સુધી આપણા મસ્તિષ્કમાં રહે છે.
હ ખૂબ સુંદર ક્વલિટીવ બહેતરીન દુનિયામાં બતાવે છે અને પુસ્તકો અંદર અને દુનિયા સમૃદ્ધિ બનાવે છે.
બિલકુલ તો અ તમે કયું વધારે પસંદ કરો છો? ટીવી જોવાનું કે પછી પુસ્તકો વાંચવાનું?
પુસ્તકો વાંચું વધારેને પ પસંદ કરું છું કારણ કે એનાથી જ્ઞાન શાંતિ અને વિચાર શક્તિ વધે છે. પણ માહિતી માટે અને સમાચાર માટે કરે ટીવી પણ જોઉં છું.
અને હું કહીશ કે મને બંને ગમે છે પણ હવે હવેથી હું પણ રોજ વાંચવા માટે થોડો સમય જરૂરથી કાઢીશ.
એક ખૂબ બી સારી આદતે છે રોજ થોડું વાંચવાથી પણ ઘણો ફાયદા થાય.
બિલકુલ ચલો આપડણે જોઈએ કે કેટલા બધા એવા પણ અ સાધનો છે જેનાથી આપણે અ આપણો સમય વાંચવાથી પણ વધારો જ્ઞાનમાં વધારો થાય છે. અમ આ જેમ કે ટીવી ના ફાયદા પછી પછી અ જેમ કે મનોરંજન મળે છે. સમાચાર અને માહિતી મળે છે. શૈક્ષણિક કાર્યક્રમ જોઈ શકાય દ્રશ્ય સાથે સમજવું સરળ બને છે. હલો અવાજ આવે છે? અને આપણે ટીવી ના ગેમ